આ મિત્ર.
હા, તમને મારો અવાજ આવે છે?
હા, આવે જ છે.
મિત્ર શું કરો છો તમે હાલે?
હવે તો હું હવે બેસીની જ છું.
અચ્છા ફ્રિ
હા હા.
અચ્છા તો જમવાનું ને એવ થઈ ગયુ તમારું?
હા કઈ બી.
કેવું હતું આજનું જમવાનું તમારું?
સારું હતું આજે તો.
અચ્છા, તો આજે આપણે એક ટોપિક વિશે વાત કરવાનો છે પણ એના પેલા મારે તમને એક પ્રશ્ન પૂછવ્યો છે, શું તમને કાર્ટૂન જોવાનું ગમે છે?
હા હા, મને તો ખુબ જ ગમે છે.
અચ્છા, તો આપણે આજે અ કાર્ટૂન વિશે થોડી ઘણી ચર્ચા કરીશું અને અ થોડું ખૂબ પેલા મારા ફેવરેટ કાર્ટૂન વિશે તમને થોડું ઘણું. જણાવોને પછી તમે પણ તમારો એવો અભિપ્રાય આપ શકો છો કે તમારું ફેવરેટ કાર્ટૂન કયું છે? તો મિત્રો હું શરૂઆત કરું છું કે હમ્મ, જયારે હું નાનપણમાં હતો લગભગ. અ સ, સાત વર્ષ નો હશે ત્યારથી હું કાર્ટુન કાર્ટુન જોવાનું પસંદ કરું છું અને હમ, ત્યારના સમયમાં અ મારે ઘરે એક અ ખુબ જ સારી એવી ટીવી હતી, જેમાં અમે અ હું અને મારો ભાઈ અને તેમજ બીજા હ, મોટા પપ્પા ના છોકરાને એમ બધા નાના છોકરા બધા મળીને અ કાર્ટૂન જોતા હતા અને એમાં પણ સૌથી પ્રિય મારું કાર્ટૂન એવું છોટા ભીમ હતું. હા હા. ઘણા વર્ષો થઈ ગયા એમ તો કાલે નથી જોઈ, પણ આજ સુધીનું જે સૌથી ફેવરેટ કાર્ટૂન હતું એ મારું અ છોટા બીમ હતું જેમાં હ, તમને ખબર જ હશે કે જેમાં અ કિરદાર તરીકે છોટા ભીમ, ચુટકી, રાજુ જગ્ગુ અને કાલિયા, ઢોલું-ભોલું એમ ઘણા એવા અ, કિરદાર હતા જેમ અ એક સ્પેશિયલ એવી મસ્ટ સ્ટોરી બતાવતા હતા, ઘણી બધી એવી એમની સ્ટોરી હતી. બાળપણની યાદો પણ આપણે એમાંથી તાજા કરી શકીએ છેએ અને ઘણું બધું એવું એમાં જોવા જેવું હતું. હ, જેમાં મારું ફેવરેટ કેરેક્ટર ભીમ હતું અને બેીમ. જે રીતે અ એ કાર્ટૂનમાં અ ભીમ. જે રીતે પ્રોબ્લેમ સોલ્વ કરતો, નીડરતા તો. એ મને ખુબ જ સારું લાગતું, એવું નાના. ત્યારે તો એવું બધું ખબર ના હતી કે, હ. આપણે એમાંથી પણ કઈ શીખી શકીએ, એ માત્ર ખાલી અ. આપણે મનોરંજન ના. હ, રીતે જઈને આપણે જોતા હતા અને આજે તો થોડી ઘણી ખબર પડે છે, જયારે આપણે મોટા થઈ ગયા ત્યારે કે એવું શીખવાનું પણ આપણને એમાં હતું. જેમ કે, આ ભીમ. જો મારા ફેવરેટ કેરેક્ટર ભીમની જે વાત કરું તો અ ભીમ એક એમાં એવું કેરેક્ટર હતું જેમાં એલ એમાં અ એ નિડરતાથી બધી એવી પરિસ્થિતિનો સામનો કરતો હને આ પોતાના મિત્રો, પોતાનું ગામ તેમજ પોતાનું જે રાજ્ય હતું, ઢોલકપુર એને સારી રીતે એવું સાચવતો અને ઘણી બધી એવી આફતો પણ આવી પડતી. અને ઘણા એવા સંઘર્ષો પણ કરવા પડતા, ખુબ જ એવું સંઘર્ષ કરીને પણ પોતે એક નીડર બન નીડર બનીને એક હ, સારો એવો લીડર બનીને આખી જે એની સેના તેમજ રાજ્યનું એ લોકો ખ્યાલ રાખતા અને એક રીતે જોવા જઈએ તો મેનેજમેન્ટ ન પણ આપણે એમાંથી શીખી શકીએ કે ઘણા બધા એવા પ્રસંગોમાં પણ. અ એ લોકો જે રીતેની તૈયારી કરતા અને. જે રીતે એ લોકો મેનેજમેન્ટ કરતા હતા, એમાં મેનેજમેન્ટ અને પ્લાનિંગ પણ શીખી શકીએ છીએ અને ઘણી બધી એવી વસ્તુ જી, આજે ખબર પડે છે કે ખરેખર આપણે શીખવા માટેનું પણ હતું, અને મનોરંજન તો એમાં ઘણું એવું હતું, સૈ સાથે હા જે રીતે. કાલિયા અને ઢોલું બોલું જેમાં કેરેક્ટર હતું એમાં. એ લોકો એ દર્શાવ્યું હતું કે. અ આપણે કોઈ એવી કોઈના પ્રત્યે વેરભાવ. રાખો ન કલ્યાણ ઢોલું ભોલું હોતા. એ લોકો જે ભિમ પ્રત્યે નો વેરભાવ રાખતા. એના એનાથી એ લોકોને પાછું પાછળ જતા નુકસાન થતું. અ જેથી આપણે એ પણ શીખ લઈ શકીએ છેએ કે. આપણે. કોઈના પ્રત્યે વેરભાવ કે એવું કઈ રાખવું ના જોયે. અને સાથે હ બધા જે મિત્રો હતા ને. અ ઘરના નાના નાના એવા બીજા મારા. મારા જેમ બધા નાના છોકરા હતા એ લોકોની સાથે જવાની ખુબ જ મજા આવતી અને. લગભગ સવાર. સવારે ઉઠી અ લગભગ આઠ. નવ વાગ્યામાં એક એવા એપિસોડ એમાં આવતો એ ખુબ જ સારો લાગતું અને અમે ત્યારથી જોવા લાગતા હતા અને પછી એક બે કલાક જોઈ પછી આમ હ નાસ્તો કરીને પછી થોડી ઘણી એવી રમતો રમતા અને પછી હા બપોર જેવું બપોરનો જેવો સમય થતો કે પાછા ટીવી ચાલુ કરીને હ કાર્ટૂન જોતા એમાં હ સૌથી પ્રિય તો એ જ હતો અને સાંજના ટાઈમે પણ હ અમે એને જોતા પણ સાંજના ટાઈમે મોસ્ટ ઓફ આવતું ન હતું તો એની બદલી પર એક સિરિયલ આવતી હતી ત્યાર અ બાલવીર એ પણ જોવામાં ખુબ જ એવી મજા આવતી એમાં પણ હ ખુબ જ સારું એવું અ પાત્ર હતું બાલવીર જે અ બુરાઈ થી આપણને બચાવે અને એમાં પણ એવું જ શીખવા મળતું આપણે કોઈના પ્રત્યે વેરભાવ રાખવો જોઈએ નહી અને કોઈની આપણે બુરાઈ કરવી જોઈએ નહી અને બુરાઈ કરવાથી આપણને પાછળ જતા નુકસાન થાય છે તો એ બધું ઘણા એવા કાર્ટૂન હતા તમારું પણ કોઈ ફેવરેટ હશે તો તમે કહી શકો છો એના વિશે
હા હ મિત્ર મારું પણ એક કાર્ટન ખુબ જ પસંદ અને ફેવરેટ પણ હતું એના વિશે હું તમને હજ તમાર તમારી જો વાતો કરી બાળપણમાં દરેક વ્યક્તિના જીવનમાં સૌથી સુંદર સમય હોય છે બાપણમાં રમવાની ઉંમરે આપણે થોડો ઘણો ટાઈમ હતો તો ટીવી પણ જોતા હતા ત્યારે ટીવી આપણા સમયે થોડી ઉપલબ્ધ હતી એટલે પોતપોતાના ઘરે તો ન હતી પણ એકબીજાના ઘરે જઈને અમે ટીવી જોતા હતા તેમાં મારું ફેવરેટ કાર્ટૂન મોટું બદલું હતું તો હું એના વિશેે થોડી માહિતી આપીશ તમને મોટું પતલ એક ભારતીય એનિમેટેડ કાર્ટૂન છે. તેની તેની વાર્તા મુખ્ય ફુરફુંરી નગર નાના શહેરમાં બને છે. અહી બી ખાસ મિત્રો હોય છે. મોટું અને બદલું બંનેનો સ્વભાવ એકબીજાથી અલગ હોવા છતાં તેમની મિત્રતા ખૂબ જ મજબૂત છે. મોટું થોડું જાડું અને ખુશી માં જ છે. તેની સમસો ખુબ જ પસંદ હોય છે. જે તે સમસો ખવાય છે તાર તેની શક્તિ ખુબ જ વધી જાય છે અને મુશ્કેલ કામ પણ સરળતાથી કરી શકે છે મોટું ઘણી વખત ઉતાવળમાં નિર્ણય લે છે પરંતુ તેનું દિલ ખુબ જ સારું હોય છે. તે હંમેશા બીજાની મદદ કરવામાં હમેશ તૈયાર રહે છે.
પતલું પાતો સંત અને ખૂબ જ બુદ્ધિશાળી છે. મોટું કોઈ પણ મુશ્કેલીમાં ફસાય ત્યારે પતલું પોતાની સમજદારીથી રસ્તો શોધી કાઢે છે. તે આપણને શીખવે છે કે માત્ર તાકાતથી નહી પરંતુ બુદ્ધિથી પણ મોટી જીત મેળવી શકાય છે. મોટું પગલું કાર્ટૂન આપણને ઘણા સારા સંદેશ આપે છે. તે શીખવે છે કે મિત્રો મુશ્કેલી ના સમયે સા સોડતો સોડતો નથી. એકતા હોય તો કોઈ પણ મુશ્કેલી ન સામનો કરી શકાય છે. બીજાની મદદ કરવી એ અને સૌથી મોટું ગુણ છે. સાથે સાથે કટુંમસ્ત રહેવાનું અને જીવનને આનંદ થી જીવવાનું શીખાવે છે. તો તમે હજુ મને થોડું કેશો
પણ એક ખુબ જ સારું એવું કાર્ટૂન હતું જેમાં ઘણી બધી એવી વસ્તુઓ શીખવાની અગત્યની વસ્તુ એ મોટું અને પતલું વચ્ચે જે મિત્રતા હતી એ લોકોની એ હતી. હમ. ખુબ જ સારું એવું શીખવા પણ એમાં અ જે રીતે જયારે કોઈ એવી સમસ્યા હતી હતી કે મોટું કોઈ એવી સમસ્યામાં ફસી જતો તો પટલું એમ સમજદારી રીતે તમે કીધું કે સમજદારી અ હે બચાવી લેતો હ આપણે જોવા જઈએ તો આપણા જીવનમાં પણ હ જે આપણા મિત્ર હોય એ ઘણી વખત એવી બાબતમાં ફસાઈ જાય છે જ્યાં આપણા મિત્ર હા. હ એ કોઈ ભૂલ કરી બેઠસતા હોય છે તો આપણે પણ એને એવી સમસ્યા માંથી આપણી સમજદારીથી એને હ ઉગારવ જોઈએ અને સાર હ જ્ઞાન પણ આપવું જોઈએ કે જે છે આપણને જેથી આપણે પોતાના મિત્રને હ સારા રસ્તે એવા લઇ જઈ શક તું અ અમારી જે આ ટોપિક હતો એને હું અ હ પૂર્ણ વિરામ આપું છું અને હ ખુબ ખુબ તમારો એવો આભાર કે તમે મને તમારો એવો કિંમતી સમય આપ્યો અને મારી ચર્ચા પણ હા ખૂબ અચછા રો પ્રતિ હા જે તમે પ્રતિભાવ આપ્યો એના એના હ એના માટે પણ હું તમારો ખુબ ખુબ એવો આભારી જ છે
હું તમારો પણ ખુબ જ આભાર માનું છું તમે મને ઘણી બધી સારી એવી માહિતી આપી
હ તો ચાલો મિત્ર મળી પછી
હમ